હલો હ
હલો કેમ છો મ
અવાજ આજ અવાજ આપતું છે તમારું મારું
હા આવે છે
હ કે કેમ છો
બસ સારું છે તમે શું કરો
બસ એમ જ હમણાં ફરીને આવ્યા ને કધું કે ચલો વાત કરી લે એમ
અચ્છા બરોબર હું પણ એજ વિચારતી હતી હવે હવે ફ્રી થયા વોક થઈ ગયું હવે સવારે વહેલું ઉઠવાનું છે તો થોડુંક કીધું ટાઈમટેબલ પણ સેટ કરવા પડે ને વેલું શું ઉઠવાનું હોય તો વેલા શ જોવા પણ પડે.
એ તો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે આજના ટાઈમ પર આજે પછી કઈ ટોપિક પર ડિસ્કસ કરીએ
આજે એ જ મારે તમારી સાથે ચર્ચા કરવી હતી કે સમયનું મહત્વ કેટલું જરૂરી છે આપડા જીવનમાં
હા ચાલ છે આ બી હારી ટોપિક છે
હા કારણ કે એકવાર સમય જે જતો રહે છે ને એ પછી ફરી કરીને આવતો નથી
હા એ તો છે તમને ટાઈમને બરાબર મિનિમાઈઝિંગ કેવી રીતે કરવાનું એ તમારા હાથમાં છે કેવી રીતે તમે તમારું ટાઈમ યુઝ કરો ને વેસ્ટ ના કરો એ તમારા હાથમાં છે મારા હિસાબથી તો મે તમને ટાઈમ ને બહુ સારી રીતે એમ યુઝ કરવો જોઈએ કેમ કે આપડ દિવસમાં એટલે કઈ કેટલો સન્ હોય એ આપણને બરાબર એમ યુઝ કરવો જોઈએ મારા હિસાબથી બઉ બધા લોકો એમ જ ટાઈમ ન હો એમ જ બગડી બગડ બગડ મૂકે એમ એટલે યુઝ નહી કરે એ લોકોને દિવસ એમ જ જાય એટલે કે સવારે ઉઠે નાસ્તો કરે પછી મોબાઈલ ચલાવે પછી ગમે ને પછી સઈ જાય એજ ચાલે બધા બહુ બધા લોકોનું જિંદગી માં પણ એવું કરવાનું મારા હિસાબથી કેમ કે આજ ટાઈમ છે તમને બધું ગ્રો કરવાનું ને બધું કરવાનું હોય તો હમણાં તમારીથી થાય
સાચું કીધું તમે ઘણી વાર એવું થતું થતું હોય છે કે આપડે કલાકોને કલાકો આપ વેસ્ટ કરી નાખતા હોય છે પણ જય્યારે એક મિનિટ કે દસ મિનિટ પણ આપણે લેટ થઈએ ને ત્યારે ઘણી વાર ઘણું બધું આપડે ચૂકી જતા હોય અમુક જગ્યાએ આપણે જોઈએ કે સામાન્ય ઉદાહરણ લઈ લવ કે આપણે કશે જવાનું છે અહીથી બીજા સિટીમાં આપણેે જવું છે તો આપણેે બાય ટ્રેન જવાના છીએ તો ત્યાં આપણે દસ મિનિટ લેટ થયા તો આપણી ટ્રેન તો આપણે ચૂકી જ ગયા અને આપડું જે હા હા અને આપણે જે કામ કરવા માટે ત્યાં જવાનું હતું એ આપણે ટ્રેન ચૂકી ગયા એના કારણે આપણે પરેશાન તો થયા જ પણ
પછી બીજો બે કલાક વેઇટ કરવા પડે બીજી ટ્રેન માટે
હા એટલે આપડો એ સમય તો આપણેે દસ મિનિટ જ મેન તો જે દસ મિનિટ આપડે બગાડ બગાડી એના કારણે જ થયું ને એટલે જો આપે પહેલેથી જ જો સમય ધ્યાનમાં રાખીને બરાબર જો વિચારીને સમજદારીપૂર્વક આપ આપણે સમયનો ઉપયોગ કરશું તો ઘણી બધી સમસ્યાઓથી આપણે બચી શકીએ
હાજ તમે એક્ઝામ્પલ આપ્યો એકદમ મારા હતાને મારા મેં દોસ્તાર ગેલા હતા દાદર એક કામ થી પછી દાદર થી આવતા આવતા અમારા રહું અમને તો એમ જ હતું અમારી ટ્રેન હતી બોરીવલી થી ને અમામે દાદર હતા ને અમને હું ત્યાંથી લોકલ પકડવાનો હતો તો અમે ભૂલી ગયા તા અમને લાગ્યું હતું કે દાદર જ ટ્રેન તા થી જવાની દાદર થી એમ કરીને અમે પહેલા હતા અને પછી ટ્રેનનું ટાઈમ થયયો એટલે પંદર વીસ મિનટ પલા ખબર પડી કે આપડણે તો બોરી વલી જવા પડે તો પછી ત્યાંથી રોકડ પકડે એટલે તો ભી તમને અડધો કલાક પોણા કલાક લાગે તો અમે કીધું ત્યા જાય ના મતલબ તો નથી પાડતો ટ્રાય કર રહ્યા પર દસ મિટથી ચુકી ગયા તા તમેં જે કીધું ને એકદમ સે મારાથે એમ થયો હતો. મારા અને મારા મે દોસ્ત ચારપાંચ ગેયેલા હતા પછી તો હું પછી તો એક બે કલાક પછી ટ્રેન હથી
પર થોડોક બે કલાક સ્ટેશન પર કાઢવા પડ્યા
સાચું કીધું તમે ઘણી વાર એવું બનતું હોય છે કે આપણે અઅમ અ કઈક એવી વસ્તુમાં આપડો સમય બગાડતા હોય છે જે ખરેખર કઈ કામનું જ નથી હોતુ જેમ કે આપણે ફોનમાં કલાકોને કલાકો રીલ સ્ક્રોલ કરવામાં જતા રહે છે. પણ જો એ જ કલાકો નો આપણે સારી રીતે ઉપયોગ કરશું કે કઈ સારી બુકો વાંચશું કે કંઈક સારા એવા વિડીયો જોઈશું કે જેનાથી આપણે મોટીવેટ થાય આપણને કઈક સારું જ્ઞાન મળે જો એવું આપણે કઈક તો શીખીશું નવું કે આપણે કઈક નવી સ્કીલ વિશે શીખીશું એવું કઈક શીખશું તો આપડા એ કલાકો પરથી પણ આપડે ઘણું બધું એમ કે આપણને ફાયદો થઈ શકે.
એ વાત તો તમારી હાચી છે કેમ કે તમે જે બી કીધું ને એ વાત કેમકે પરફેક્ટ એ થાય મેચ થાય કેમ કે ટાઈમ આજના ટાઈમે મેં તમને પહેલા જ કીધું કે બઉ એટલે ટાઈમ બત તને એમ લાગે કે ભાઈ ચાલ નહી ચાલ ન કઈ નઇ પછી કરી મૂક પછી પછી પછી એ આવે નને પછી એમ તમારું કરવાનું જે તમને કરવાનું હમણા ટાઈમ છે તો તમે કરી મૂકો પછી પછી ન ના મૂકો એમ પછી ના માટે ના મૂકો
સાચું કીધું એક વાર જો સમય હાથ માંથી પસાર થઈ ગયો ને તો એ ફરીને પાછો આવતો નથી આપડણે કમાયેલા પૈસા જતા રે છે. તો એનો પણ વાંધો નથી આપણે અ શું કહેવાય કે જે આપણો જે કિંમતી સમય જતો રહે છે ને તો એ ફરીને પાછો આવતો નથી એટલા માટે જે સૌથી કિંમતી વસ્તુ છે ને તે આપણા માટે આપડો કિંમતી સમ સમય છે.
એ તો છે બઉ બહુ કેમ કે આમ બધાને એમ જ લાગે કે પેહા બહુ ઇમ્પોર્ટન્ટ છે પહા કરતા વધારે ટાઈમ ઇન્પોટેન્ટર છે કેમ કે આજ એક સિરિયસ ટોપિક પર વાત કરી આ ટાઈમ પર તમે જ જો બઉુ બધા લોકો નુ એમ આવી ગયેલ હોય એટલે ટાઈમ આવી ગયલો એ લોકો નુ દસ દિવસ ને પંદર દિવસ જ એ લોકે એટલે સિરિયસ સિચ્યુએશન છે આ તો એ લોકોને મોતમાં ખબર છે કે કેટલું ટાઈમ એમ ઈમ્પોર્ટન્ટ છે લોકો માટે, જે લોકોએ હોસ્પિટલમાં હોય ને સિરયસ એ હોય સિચ્યુએશન ને એમને પછી ડોક્ટર એમ કહી દે કે દસ પંદર દિવસ જ છો તમે તો પછી તમે એ લોકોને જેટલું મહત્વ લાગે ને ટાઈમ ના એ લોકોને એના પરિવારળ બાકી હોય કોઈ બીજું એમ એ એમ હમજી નહી શકે
હમ સાચું કીધું.
બઉ સિરિયસ એમ કીધું પણ એ નહી કહેવાનું હતું એમ એક્ઝામ્પલ માટે એમ કીધું મે તો
બરાબર છે. કારણ કે જો આપડે સફળ થવું હોય ને તમારી અમુક વાત થી હું એવું કઉ છું કે આપણે આગળ જો જીવનમાં વધવું હોય કે આપડે સફળ થવું છે જોઈ આપડે કોઈક અ ચોક્કસ ઉદ્દેશ્ય છે, કે લક્ષ્ય છે, આપડો ગોલ શું છે. બર હોય ને તો એના માટે આપણે જે સમયને ધ્યાનમાં રાખીને જ કામ કરવું પડે. કારણ કે જો એક વાર આપણા હાથમાંથી સમય જતો રહ્યો ને તો એ ફરીને આવતો નથી. એ આપડો ચાન્સ ત્યાં હોય છે ને એ જો આપણેે ખોટો સમય પસાર કરવાવામાં કાઢીએ ને તો એ આપણે આપ જે હાથમાં જે ચાન્સ હોય ને એ પણ જતો રહે છે.
એ તો છે હમણાં ટાઈમ ટાઈમનું એ લોકો ન બી ખબર કે એ લોકો જે સી એ ન તૈયારી કરે મારા મામા નો છોકરો છે તે બી કરતો છે એના માટે તૈયારી એટલે એ લોકો આખો દિવસ બુક લેને ગયાને એમ કે દિવસ કેટલો જલ્દી એમ પટી જાય એ બધું એ લોકોને બહુ મહત્વ છે. કેમ કે એ લોકો એવું કઈ ગોલ રાખેલા છે કે એવું એ લોકોને કરવાનું છે અને એવું એવું લો બનવાનું છે એમ. એમ તો આપણને એમ એ બધું લાગે નહ કે ભાઈ ટાઈમ કેટલું ઇમ્પોર્ટન્ટ છે પણ કશે કઈ કામ આવે આવે તો આપ કે ટાઈમ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે.
હા એટલે જ ને જો આપડે ઘણી વાર એવું બનતું હોય કે લોકો જયારે જે ટાઈમ હોય ત્યારે એ લોકો એમાં ધ્યાન દેતા નથી જેમ કે આપડણે જો ભણવાનું ટાઈમ હોય અત્યારે જેમ કે હું ભણું છું તો હું ભણવામાંજ અત્યારે ધ્યાન આપતી નથી હું ખાલી ખોટા અમારા જે બેચ છે બેચ છોડીને હું બંક મારીને હું બાર ફરું છું. હું બાર એન્જોય કરું છું અને જે મારું ભણવાનું જે છે સમય એમાં ધ્યાન આપતી નથી. અને વારે ઘડી એ હું એ બંક મારીને મારા પોતાના જે મોજ શોખ છે એના પર ધ્યાન આપું છું તો હવે થોડા વર્ષો પછી મને એના ઉપર અફસોસ થવાનો જ છે કારણ કે જયારે મારા પાસે તક હતી
હા તમે પછી રિગ્રેટ થ ને તમને તમે એમ કેવાય કે કેમ તમે એટલું એ ટાઈમ તમે વેસ્ટ કરી ન કે એવું કયરા
હા એટલે એ જે સમય છે એ આપડે ખરેખર સાચ ચવી લેવાનો હતો ત્યારે આપણેે વેડફી નાખેલો હતો એ કિંમ તે સમય ને વેડફ આપડણેે વેડફવો ના જોઈએ એમ.
હા એ તો છે હમણાં તમને ખબર નહી પડે પછી તો પછી તમે જયારે તમા કઈ રિઝલ્ટ આવેને ક્યારે તમે તમારું એવું કઈ થાય ત્યારે તમે રિગ્રેટ કરશો.
હા એટલે સમય ખરેખર બહુ કિંમતી વસ્તુ છે બધા માટે.
એ તો છે બધા આજના ટાઈમે તમે કીધું ને મે પોતે એમ ટાઈમને એટલું સિરિયસ ના લઉ પર ક્યારે ક્યારે એમ લાગે કે ભાઈ આ ટાઈમ આ ચૂકી ગયો આ વસ્તુ કરવાનું હતું ને એ બધું કેમ
હ
પર હું આપડે આપડે એવું છે કે બધા લોકો અ સ્ટુડન્ટને પક પકડીને ચાલો આજના ટાઈમ પર એટલે પેલા અમે જ્યારે સ્કૂલ પાર બનતા ત્યારે અમે કરતા એક્ઝામ ટાઈમ જયારે આવે ત્યારે અમે બુક લઈને પ પેલાથી અમને એવું એવું નથી કે ભાઈ હમણાં ફ્રી પહેલા છે એક જ ચેપ્ટર કરી કે એવું કઈ નથી. એક્ઝામ આવે એના પહેલા એક રાત પહેલા અમે બેહી જતા બુક લઈનેને પછી ક્યા એટલું થતું નથીતું ને પાસ થઈ જતા એમે એમ.
એટલે એમાં ઘણા બધા એના માટે કારણો જવાબદાર છે જેમ કે હું પછી કરી હું પછી જોઈ લઈશને પછી તો મારી પાસે હજુ સમય છે એમ કરી કરીને આપ આપણે જે કિંમતી સમય હોય એ કાઢી નાખી
એ પછી હમણાં અમને એમ લાગે કે પછી ક એ તે ટાઈમે આપડે ભણી લેતા તો પછી એમ તો પાસ થઈ ગયા પર તો બી એમ સારું માર્ગથી પાસ થઈ શકે તું એમ પણ આપડે તે ટાઈમે બહુ મોજ મસ્તીમાં હતા ને તો પછી ટાઈમ ની ઇમ્પોર્ટન્સ નથી કરતો એના માટે નીકળી ગયો
સાચું કીધું એકદમ કારણ કે આપડે જોતા જોયએ કે આજલો ક બધા આજે ના યુગમાં લોકો છે તે અ પોતાનો જે કિંમતી સમય છે એ મોબાઈલ પાછળ બઉ વધારે યુઝ કરતા હોય છે જયારે લોકો એમ કહેતા હોય કે હું ફ્રી છું એટલે માની લેવાનું કે પોતાનો જે અ વધારાનો સમય છે એ પણ એ ફોન પાછળ જ બગાડતો હોય છે
એ તો છે તો તમારી વાત સાચી જ છે મેં તો આ બધું તમે જે કીધા બધું વસ્તુમાં તમારી એક્સેપ
બરોબર ભલે ત્યારે આજ પછી તમે પણ સમયને ધ્યાનમાં રાખીને
પાકું પાકું પાકુને તમારે હાથે આ ટોપિક પર વાત કરવાનું બહુ સરસ લાગ્યું ખુબ આનંદ આવ્યું તમારું ખૂબ ખૂબ આભાર
ભલે ત્યારે પછી મળીયે
ઓકે